હલો.
હલો. જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં છીએ તમે કેમ છો.
હું પણ મજામાં છું.
હા તમારે ત્યાં વરસાદ પડ્યો કે નહીં અમારે ત્યાં તો બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે. એટલું સરસ વરસાદ પડે છે ને બે દિવસથી કે બહુ મજા આવે છે.
બિલકુલ વરસાદ તો જો બહુ જરૂરી છે અને હા અહિયાં પણ થોડો થોડો મોસમ થાય છે હમણાં વરસાદ જેવું. અ પણ હા હમણાં વરસાદ શરૂ તો નથી જ થયો.
અમારે અહીંયા તો શરૂઆત થઈ ગઈ અને ઇનફેક્ટ અ એક જ દિવસમાં વરસાદના અમારે ત્યાં છે ને, મતલબ રાતથી ચાલુ હતો તો, સવાર સુધી. તો છ ઇંચ વરસાદ પડી ગયો, મારે ત્યાં.
અરે વાહ, આ આવા સમયમાં જોઈએ તો, આપણને એક પ્રથમ વખત જયારે વરસાદ થાય છે, ત્યારે તો આપણને બહુ જ મજા આવે છે. બહુ જ સારું લાગે છે. પણ આ લગાતાર બે-ત્રણ દિવસ જો લગાતાર આવી જાય, તો આપડી જ દિનચર્યા છે, આપણું જે બધાનું જે અ બાળકોનું આપણે જે નોકરી કરતા હોય, નોકરીયાત માણસોનું બધાના જીવન ઉપર બહુ જ વધારે ઇમ્પેક્ટ પડે છે એનો.
આ તો તમે સાચું કીધું કે, વરસાદ આવે ને, તો શરૂઆતમાં આપણને બે-ત્રણ દિવસ તો સારું લાગશે. કે તમને પકોડા ખાવાનું મન થશે, તમે આમ ફોટાઝ પાડશે, રીલ્સ બનાવશો, સ્ટોરી મૂકશો. ભજીયાને, બધું ખાવાનું મન થશે લોંગ. ડ્રાઈવ પર જવાનું મન થશે, પણ સતત જો કન્ટિન્યુ આવી, રીતે ચાર-પાંચ દિવસ વરસાદ પડે ને. તો તમે કીધું, તેમાં આપણે કંટાળી પણ જઈએ, છોકરાઓનું. સ્કૂલે જવાનું, ઓફિસે જવાનું બધું આપણું બગડી જાય છે, અને ફેર ફેર કાદવ કચડ સહી જાય છે. અને માંદગીનું માંદગીઓ પણ આવી જાય છે ઘરમાં.
બિલકુલ. શહેરમાં જે લોકો રહે છે, એ લોકોના જીવન ઉપર બહુ જ અસર પડે છે. પરંતુ જે ગામડામાં ખેડૂતો હોય છે, એ લોકો તો આનો ખૂબ જ પહેલાથી. અ એનો ઇંતજાર કરતા હોય છે, એની રાહ જોતા હોય, ક્યારે વર વરસાદ આવે, અને એમની ખેતીની જે અ બધા એમની જે પણ કરવું હોય, અ બીયા નાખવાના હોય. કે જે પણ ખેતી માટે તૈયારી કરવાની હોય. એના બધા કામોમાં એ તો લાગી જાય છે, અને શહેરના જે લોકો છે. એ લોકોના તો જીવનમાં જોઈએ તો સડકો ઉપર પાણી ભરાઈ જાય છે, આપડે વાહન વ્યવહાર થઠપ થઈ જાય છે, પછી આપણને કોઈ પણ વસ્તુઓ અ જે મળે છે, એમાં પણ આપણને બહુ જ તકલીફ થાય છે, શાકભાજી સમયસર નથી મળતી, બાળકો સ્કૂલે જવા આવવા માટે, એમને તકલીફ થાય છે. નોકરીયાત માણસોને નોકરી પર જવા-આવવામાં, બહુ તકલીફ થાય છે, અને હા. એક બેવું પાસા છે કે, એનાથી સારું પણ, સારું પણ. અ થાય છે, અને થોડું આમ તકલીફ પણ થાય છે. તો એવું તકલીફ તો આ થાય છે કે, આપડા જે રોજિંદા ના જે કામકાજ છે. એ થોડા, એમાં થોડો ફેરફાર થાય છે. અને હમ, હા, અને જે આપણે મોસમ હા.
હા, જુઓ ખેડૂતોનો તો જે એમનો જીવનનો જે આધાર છે, એમની જે રોજીરોટી છે, તે તો બલ બધુ વરસાદ ઉપર જ નિર્ભર કરે છે. તો મતલબ એ લોકો તો ઇન્દ્રદેવને એવી પ્રાર્થના જ કરતા હોય છે કે, ક્યારે વરસાદ આવે, જલ્દી વરસાદ આવે. તો એમનું બંધ. બધું આખા વરસનું જે એમનું ગુજરાન છે, એ બધું વરસાદ ઉપર જ નિર્ભર છે. અને વરસાદ આપણે ભલે, આ બધી આપણને અસુવિધાઓ થાય, પણ વરસાદ તો બહુ જ જરૂરી છે. હવે તમે. શહેરની જ ભલે બધે ગંદગી થાય, ખાડાઓ થઈ જાય, આપણને અસુવિધા. થાય પણ હવે હવે શહેરોમાં કેવું થઈ રહ્યું છે કે બધે ડામરના કોંક્રીટના જે રોડો બની ગયા છે એના લીધે જે જમીનમાં પાણી જે પચતું હતું એ હવે બહુ ઓછું થઈ ગયું છે એના લીધે તમને જો તોકે ઉનાળામાં પાણીની કેટલી સમસ્યાઓ થાય છે મોટા મોટા સિટીમાં તો વરસાદ તો ખૂબ જ જરૂરી છે
એ તો તમે બિલકુલ સ સાચી વાત કરી કે આ છે કુદરત ની આપદા પર પાસે એક બહુ અમૂલ્ય ભેટ છે એટલે અ બહુ જરૂરી છે કે વરસાદ તો હોવો જ જોઈએ પણ એજ છે કે કુદરત નું સંતુલન જળવાઈ રહે એવો વરસાદ થાય તો એ આપણા માટે બહુ જ અનુકૂળ રહે છે વરસાદ પછીનો જે બદલાવ થાય છે જે મોસમ ના બદલાવ થાય છે જે આપણા નજીકમાં જોઈએ તો ધરતી પર એકદમ લીલા જી જે એકદમ લી લીલાછમ મતલબ ન જોઈએ તો ઘાસ અને બધું એકદમ હરિયાળી જાયી જાય છે નદીઓમાં પાણી આવી જાય છે આપડણે કેટલા બધા લોકો નદીઓમાં પાણી જોવા માટે હવે નજીકના કોઈ પણ સ્થળ જઈએ છે તો આ બધું જે કુદરતનું આપણા પાસે જે અમૂલ્ય ભેટ છે એનું આપણે બહુ સારી રીતે સ્વાગત પણ કરીએ જીયે છે અને એનું એ મોસમનો પણ ઉઠાઈએ છે
બિલકુલ અમારે હું જ્યાં રહું છું ને ત્યાં પણ જો વરસાદમાં છે ને અમારા આજુબાજુના બે ત્રણ સ્થળો છે ત્યાં લોકો અચૂક જાય જ છે અને એટલું સરસ ત્યાંનું વાતાવરણ થઈ જાય છે ને કે ત્યાં જવાનું પણ તમને બોહ ગમે છે ચારે બાજુ ગ્રીનરી હોય છે અને લીલોતરી લીલોતરી દેખાય વરસાદ હોય ઝરણાઓ હોય તો મતલબ બહુ સરસ લાગે છે અને અમારે તો છોકરાઓ આમ કે ને બહુ વરસાદ પડતો હોય ને તો રાત્રેથી જ ચાલુ થઈ જાય મમ્મા મેસેજ આવ્યો કે ની સ્કૂલમાં આજે રજા મતલબ ડિક્લેર કરશે છોકરાઓને તો બહુ વર્ વરસાદ પડે ને એટલે એ લોકોના માઇન્ડમાં એક જ વસ્તુ ચાલતી હોય કે આ કાલે રજા હશે
બિલકુલ હા એ લોકોની તો રાહ અલગ જ હોય છે કે ક્યારે એમને હવે નિશાલ થી રજા મળે તો ફરીથી કારણ કે હમારા પણ છોકરાઓ છે ના એ લોકો હમણાં એટલા પાછું જવાનું થયું ને તો બઉ જ એમને કંટાળો આવે છે એક બે દિવસ થયા છે હજી તો જવાનું સ્ટાર્ટ કર્યું છે ફરીથી
સાચું કહ્યુ છોકરાઓને તો છે ને આમ અ સ્કુલ સ્કૂલ થી રજાઓ મળે ને એજ એ લોકોને જોતા હોય છે અને તે પણ જો ને આટલા દોઢ મહિનાના વેકેશનના એટલા લાંબા ગાળાના બ્રેક પછી છોકરાઓ જાય તો સ્ટાર્ટિંગમાં એક બે દિવસ તો એ લોકોને કંટાળો આવે જ પછી તો એ લોકોને મજા આવશે જાવાની છોકરાઓને શું આપણને પો પોતાને પણ કંટાળો આવી જાય છે આપણે પણ એટલો લાંબો વેકેશન કર્યું હોય ને કે સવારે એક બે દિવસ તો આપણને પણ ઊઠવાનો કંટાળો આવે ટિફિનમાં શું બનાવશું એ પણ અ મગજ ચાલવાનું બંધ થઇ જાય છે
બિલકુલ અને વરસાદની નવી નવી વાનગીઓ અનુકૂલ એકદમ અલગ જ સંબંધ છે એ પણ
બિલકુલ આજે તો હું સવારથી છે ને મારા હસબન્ડને કહી રહ્યું છું કે અમારે ત્યાં છે ને એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે તો ઉં એમને સવારથી કહું કે, ચલો ને આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. અમારે અઈંયા બાજુમાં જ બીચ છે. તો ચલો ને વરસાદમાં બીચ પર જઈ આવીએ, સવારે તો બપોરે જાશું બપ પોરે સાંજે, અવે સાંજ નું મોરનિંગનુ થ થઈ ગીયુ છે મારુ અવે ખબર નઈ, મોરનિંગમાં ક્યારે જઈએ અવે? અ તો
તુ હવે જે એ રીતુ નું પણ આનંદ માણવાનું બઉ જ મન થાય છે. જયારે આપડણે એવા લોંગ ડ્રાઈવ પર જઈએ. તો બોઉ જ સારુ લાગે છે, એ પણ.
હા એટલે મારી આજે સૌ વારથી બઉ જ ઈચ્છા થતી હતી, કે આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ પણ આજે તો કઇક મેળ ખાધો નઈ જોઈએ અવે, સવારે કેવું જવાય કે નઈ જવાય જોઈએ અવે. અને અમારે તો આ વરસાદમાં છે ને ખાલી એક જ અમને તકલીફે છો કરાઓ છે ને અમારે ઈસ્ટમાંથી વેસ્ટમાં જાય, તો એ વરસાદની સિઝનમાં છે ને અમારે છોકરાઓને ઘણી વાર છે ને આવતા કલાક જે વીસ દસ મિનિટનો રસ્તો છે ને ત્યાં કલાક નીક ળી જાય. ટ્રાફિક હોય કોઈવારા ઓલા ગંનારા ભરાઈ જાય. તો આવી બધી સમસ્યાઓ બો થઈ જાય છે.
બિલકુલ અને તમે કઓ છો કે બીચ ઉપર જવાનું. તો બીચ ઉપર જઈએ, તો પણ ત્યાં પણ આપણને કેટલું બધુ ખાવાણ ખાણું-પીણું મળે છે ને ત્યાં પણ. અ જોઈએ તો આ ભજીયા અને આ મેથીના ગોટા એ બધું તો ઠીક છે, પણ એની સાથે સાથે મકાઈના દાણા ભૂણેલી મગ ફળીઓ પછી ખીચડી-કઢી આ બધું આપણને વરસાદના મોસમમા ખાવાનો અલગ જ મજો હોય છે.
બિલકુલ વરસાદમાં અને મગ મ પેલાં શું કેવાય મકાઈ ખાવાની એટલી તો બોઉ જ મજા આવે અને ત્યાં અમારે ત્યાં તો ગરમ ગરમ મેગી પણ મળે છે, તો એ પણ ખાવાની ત્યાં બોવ જ મજા આવે છે. તો મને તો બોવ જ ઈચ્છા થાય છે, કે મને એમ થાય કે હું અત્યારે પણ જતી રઉ છુ. આજે તો સૌ વારથી મારું બોજ મન થતું હતું.
બિલકુલ. હવે તો આવા મોસમમા તમે કઓ છો અવે અમે પણ રાહ જોઈ રહ્યા છે, કે અમારા અઈંયા પણ સા રો વરસાદ આવે. તો અમે પણ ક્યાંક લોંગ ડ્રાઈવ કે બીચ ઉપર ક્યાંક જઈન ફરીને આવીએ. અને બઉ જ આંમ પણ એક બીજી વાત પણ છે, કે વરસાદની ઋતુમાં આપણે બાહા જમવાનું જમીએ તો એના પહેલા આપણને સ્વચ્છતા અને આરોગ્ય વિશે વધારે ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે વરસાદના મોસમમાં સંક્રમણ બોઉ જ સ જલ્દી ફેઅ ફેલી ફેલાઈ જાય છે. તો એનુ પણ આપણને ખ્યાલ રાખીને, પછી અ આપડે અ બાહાર જ અ કઈ પણ જમવું જોઈએ.
બિલકુલ આ વાત તમારી સાચી છે, કે વરસાદમાં આપણે થોડુંક બાર છે ને મારો ખ્યાલથી તો થોડુંક બાર ખાવા પીવાનું બી ટાળવું જ જોઈએ, કેમ કે બેક્ટેરિયા બધી જગ્યાએ હોય છે. અળે જલ્દી આપડણે માંદા થઈ જઈએ છે. અ ખાસ કરીને તમે બારની આ જે લારીઓ પરથી જે ખાવાનું ખાવ છો, ખુલ્લી જગ્યાનું એ પાણીપુરી છે કે કંઈ પણ મતલબ ખુલ્લી જગ્યાનું ખવ તો એ તો આપણે ટાળવું જ જોઈએ.
બિલકુલ, એકદમ સા વરસાદ આવે છે એટલે ઋતુ પરિવર્તન થાય છે એટલે આપણને આપણા સ્વાસ્થ્યની પણ સારી કાલજી લેવી પડશે. કારણ કે જયારે ઋતુ પરિવર્તન થાય છે, ત્યારે આપડણે સ્વા માં પણ બોઉ બદલાવ આવે છ. અને વરસાદના લીધે, જે આપડા નજીકમાં જ્યાં પણ પાણી ભેગું. થઈ જાય છે, એનું વિશેષ ખ્યાલ રાખવું જોઇએ, ત્યાંથી મચ્છર અને એવું બધું પેદા થાય છે. જેનાથી આપણને અને પરિવારના બધા સભ્યો જલ્દી બીમાર થઈ શકે છે. તો વરસાદમાં આપણને આ બધી વસ્તુઓનું પણ કાળજી રાખવી જોઈએ.
હા, બિલકુલ કેમ કે આવી. પાણી ભરાઈ જાય, એના લીધે ડેન્ગ્યુના મચ્છરો પાકે છે, તો ડેન્ગ્યુની સમસ્યાઓ થઈ જાય છે, અને બધા ઘરમાં તમે જોશો એક વાર તો છે ને. ચોમાસામાં બધાના ઘરમાં શરદી, ઉધરસ એ તો બધાને એક વાર તો થશે જ. જયારે આ વરસાદ ચાલુ થશે, એટલે અમારે જોવું ને આજે મને એવું. છે. ગળામાં દુઃખતું જ છે, અને શરદી જેવું લાગતું જ છે, મને.
હા, એટલે ખ્યાલ રાખજો, અને આપણે ફરી મળીશું ફરી, કોઈક વિષ પર ચર્ચા.
ચોક્કસ આવજો, જય શ્રી કૃષ્ણ.